હલો.
વિઠ્ઠલ બેન બોલો.
આપડે સોફા બનાવવાના.
સોફા બનાવવા તો બનાઈ આલા કેટલા બનાવવા. હા બનાઈએ છીએ.
આપડે આઠ ફૂટ ના બનાવાનું.
એટલે બે ત્યાલ આકાર બનાવાનો ને.
હમ્મ.
બનાઈ દઈએ એમાં શું.
શું ભાવતાલ સીલો.
ભાવ તો હવે તમારે જેવું મટરિયલ વાપરવું એ પ્રમાણે પૈસા થાય છે. અમારો આ હાવ નીચો નીચો ભાવ છે લગભગ પોત્રીસ હજાર થી ચાલુ થહે કોન.
હમ્મ બરાબર હું
મુચો મુંચો હઈટ શીતે વધાર જો છો. જેવું તમારું મટીરીયલ તમે પાંચ કરો એવું. હવે પણ તમારે જેવું મટીરિયલ વાપરવું એવું મા ન દસ વર્ષ દસ વર્ષની ગેરંટી સાથે
ગેરેંટી આપો એમ.
હા દસ વર્ષની ગેરેન્ટી.
તો તો હારુ એના ગોમો લોકો ગેરેન્ટી આપતા નથી.
ગેરંટી બીજા તો કોણ આવે ભૂસા ના બનાવેલા હોય એમાં ના આવે ગેરંટી. આ તો તમારે જેવું લાકડું અમે જે સીટો લઈએ ઈ સીટો ઈ પણ બને. અમન વિશ્વા હો એ પ્રમાણે સીટ લઈએે કે આ સીટ આપડે દસ વર્ષ ચાલે એવી છે.
બરાબર.
પસે કાપડ છે. જે દંડ લોપ આવે એ બધું તમારે તમારી પસંદગીની વાત છે ગણો.
એ કાપડ આમ કેવા કલર નું આવે.
કાપડ જે જે કલર લેવું હોય.
બરાબર.
તમને યોગ્ય લાગે એ કલર એવું કઈ ની અમારે તો કેમ કે તમને ક્યારે કલર યે બે
બરાબર કલર હા હા બરાબર છે.
એ લગભગ સાતસો સાતસો રૂપિયાે મીટર આવે. સાતસો હા આઠસો બારસો પંદરસો બે હજાર પચીસો જેવું કાપડ મીટર ના ભાવ હો ભાયા.
મીટરના કેટલો ભાવે.
હા પણ એટલ તો ગેરંટી છે ની એની છે.
હમ્મ હમ કેટલા મીટર જુઓ આપણે આઠ મીટર.
એમાં આઠ ફૂટમાં તો લગભગ અ સો સાત આ સાત આઠ મીટર જેવું જોતું હશે કોન
બરાબર
હમ
આઠ આઠ ફૂટ જોએ એમને પેલા આઠ મીટર
હા આઠ મીટર જોયે
આઠ મીટર હોય એટલે પચી અઠા બસો વીહ હજારનું કાપડ થઈ જાય ખાલી
હા ત ચાલીસ હજાર ને પચાસ હજાર એમ એમ નહિ લેતા ને હ એલો એ બધું થઈ ને લગભગ ગણો ને પચીસ થી ચાલીસ હજાર નું તો એ રીત થઈ જાય મટીરિયલ એકલું પછી હા. પછી દસેક હજાર રૂપિયા લાકડાના ની થાય પછી પાંચ હજાર અમાર મજૂરીએ થાય.
થાય થાય તો બરાબર મજૂરી તો
હા અમે મજૂરી જ લઈએ ગણો તો
હા હા
એમાં કોઈ કમાવાની ઘટ ના આવે તો ખાલી મજૂરી એમ કે અમારે સોફા બનાવવાના બે દિવસ કે ત્રણ દિવસ થઈ પણ મણે મજૂરી જે થાતી ગણીને લઈ લેવાની
બરાબર ત્રણ દિવસ થઇ જાય એમ બનાવતા તમે જ બનાવો કે કોઈ જોડે આપ
હું ને મારો બાબલો બે જણા જ
બે જણા એમને
હા મારો મોટો બાબલો છે ને બે જણા બનાવીએે
બરાબર
એ ત્રણ દિવસ લાગે ગને પછી મધનારો અલગ આવે ભાઈ
બરાબર તો એ અલગથી આલવાનું અમારે.
હા એ અલગથી એયુ આમાંજ આઈ જાય.
એમાં આઈ જશે એમને સિત્તેર હજારમાં.
હમ પચાસ સાઠ સિત્તેર જે તમે જેવું મટેરિયલ પસંદ કરો એ પ્રમાણે.
હમ. મટવા વાળા પછા એવા ખરા કે ઊંચું મટીરિયલ હોય તો ઊંચા પૈસા એવું ખરું
ના એવું નઈ એને ફૂટ ઉપર લેવામાં આવે.
બરાબર.
હા એ ફુટે ઈ ન તો ઉંચું મ. વાપરો કે નીચું વાપરો ફૂટથી મહેનત એ જ થા તે થાય યાને.
બરાબર સમજી ગયું.
હા એમ એ લગભગ સાત થી આઠ હજાર જેવા થાય લઈ લે મઢવાના.
આઠ હજાર રૂપિયા એ એમ ના હીમ.
હા સાત થી આઠ હજાર જેવા થઇ જ જાય ગણોનેં
બરાબાર એ કેટલા દિવસ થાય મઢતા
એક જ દિવસમાં બે જણા આવી મલીને જતા રે
એક દિવસ બઢી જાય એમ ને.
હા, હરે આમ આઠ વાજે ર હોદના ચાર પાંચ બજે તો ઘેર. પણ એ તો એ બચારા આખો દાડો ચાલુ ને ચાલુ એ જમ્યા. હારાર વેલા આવે જમમા આપડે જો આવીએ જમે.
બરાબર.
નકી ચા પાવાય નહી ચા પી ને હોજ હો પાંચ વાગે બધી મથે જ હોય. કદાચ ઈચ્છા થાય તો આપડે. પડીકું બીજું લઈ આવે કે ચાર પડીકું લાવો તો એકાધું આ કોઈ. બેફર બેફર છે એવું એક બે. ગાવએ તો નાસ્તો કરીને હડાડી દે ઘણું
બરાબર એટલે આપડે કેવું હે ખોડાભવનમાં લગ્ન છે.
બરાબર.
આ તે બનાવી આપી છે એમાં તો શું. તમારે જે ના ના તેઓ આગળ ના. ભણે ભણે તો અમારે ક્યારેક ભણે.
બરાબર.
પછી અમે તૈયાર થાય ને એટલે તમારે ત તમે કોણ અ મૂકી જઈએ પાછ. સકડામાં કે ચેમપામાં પાડું તો હલવું પડે ને પછ બધા. તું તો તારે અમારું માથે ના હોય ને. પાડું તો આપવું જ પડે ને તમારે અને કદા ભાડું તમે ના આપો તમે બ પોનથી ભાડું થતું ને અંદર વધારે લાગે કઈ. તો પછી હરખું જ છે હા એમ. એટલું તો મારી છે હોય.
બરાબર આપણે પંદર તારીખે મકવાના હ.
હવેાઈ પંદ.
હા.
ના પાનારે તો અમાર બધું કાઠું છે એમ કે. સોળ તારીખ ની તો અષાઢી બીજ થાય છે અને. અત્યારે અમાર કામકાજ ચાલુ છે.
તમારે હાલલ્ કોમ ક્યાં ચાલુ.
હા અમારે એક બ્યુટી પાર્લરની દુકાન નું કામકાજ ચાલે છે એને હા એને અઢ બીજના દિવસે મુરત છે એ ત તાત્કાલિક બનાવવાનું છે અમે જે કંટાળી ગયા અિયાયાથી તો પણ હવે કરે છ
ચમપ
અત્યારે સોહાટ વિનું બનાવાનું હોને એક તણ ચાર ધણિયા સોફા યા સોફા મઢવાના બાકી સોફા બની જાય
હ
પછી કાચ ન કામકાજ કરવાનું છે
અચ્છા
પછ અમારું કોણ બધું અડધું બાકી છે એ એ બધું કમકાજ ચાલુ છે એટલે એમ કે હવે ચાર પાંચ દિવસ બના લવું પડે વિચાર પાાર આવે
અષઢ બી સોળ તારીખ
હા
બરાબર તો છ તારીખ થી ને
અચ્છા અથી દસ દિવસ પણ દસ દિવસ ની અંદર એમ કે ચાર દાણા પેલું સો દિવસમાં બની ગાયય તો એ લોકોને કલર કરાવવાનું પછી એમને બધી વસ્તુ ત જેલા બધી ગોઠવી પડે ને પ્રમાણે હા. હા સેટિંગ કરવું પડેને કલર બાકી કેયી પીયુપી બાજી દરવા દરવાજા બાકી
હા હા તો તો બઉ અષાઢી બીજ જાય જતી ર
એ હા બીજ હ થઈ જાય થઈ જાય ને ના થાય એવું થઈ ગ આવે એટલેે ઉતવાળ કર ઉતવળ કરવો ન રાતના અઠાર આઠ વાગે ઉધી ર સવારે દસ વાગે કોમી જવાના બદલે અ આઠ વાગે જેતા રહ
હમ હમ બરાબર.
પછી બપોરી અલગ અલગ દોઢ વાધે સુટ જ છે. બસ આ ખાય પીરી ડોઢ ક હા તે રાતના આઠ સાડા આઠ નવ વાગે આવે કોણ અત્યારે હમણાં આવ્યા. સાહીને કાદમ ખાઈ નાયા. હા ના આવું તો પડે ના કીધો એકલો. પેલા હેર ઉડે છે તો ખાઈ જાય છે. જે હા વધારે હ અને એમાં જેમ કે બીજે વાયરો આવે એવું છે એની દુકાનમાં.
બરાબર પંખો નહી રાખતા.
પંખો પંખો ગોળી ગોળીને હ ઉડાડી દા હમ માથે પાડ આ બધી
આ યુવાગેસ.
હા પંખો ચાલુ જ રાખવો પડે નકી તો પળી જાય વાયરો આવે એવું છે જને
હામ હમ
બાજુમાં બધા બેગરા વાળાની દુકાન છે બે બેગ હ એ દ બય કરી લ એ્યા કેજો ત ભાવની ઘણો ફંસ ઉપરના ભાવો છે.
બરાબર.
પછી કોઈ નાના મોટી ગટ ભાવ હોય પણ બેગુસાય બ છે હા એમ. બેું સારી છે રીતે આવજ તું પન વિશે તો વડી પચીસ રૂપિયા આખા પાછું કરાવીશું.
બરાબર. આ સોફર ફૂ સમજીને કરજો એટલે લઈ લઈએે એમ.
તમે આવો તમારું મટીરિયલ કરીએ તમે કોઈ પ્રમાણે બનાવીએ અમે ના કધું પોતરી ચાળી ભી ચારું થાય.
હમ હમ.
જેવું તમે કો એવા. તમે ચાવી વાળાો ચાવિ વાળા પચી વાળા કો. પોતરી વાળકો પોતરી વાળ હ છું છે તો એ તો અમાર ભાવ બીજો ગણી નહી પણ તમને કે છે ઉચા માટે. પે્રોલય ના ભાવમાં અમારે ગણતર મેલવી પડે કે આ આટલું આ આટ
હોવે ને.
હમ.
અહિયાંથી ક્યારેક થોડોક સસ્તા ભાવ કરી યારે.
એ લોકો ને જે. ના ના એ તમારે કઈ વાત સાચી પણ એ લોકોને તો જે ચાલતો એ ભાવ જ લે ને એમાં તો આગા પાસું કરે ના અમુક થયું હોય કદાક રૂપીયો બે રૂપિયા ઓછા કરે એમ કઈ હો ને બસો સો રૂપિયા તો બ ઓ સાસા કરે ને મીટર લય કદા પાચ દારુ પીયા બે પાચ દહ રૂપિયા ઓછા કદી કદા એકસો ને દસ રૂપિયા કીધા હોય એ લોકો એ પીટર એ. તો કદાક હો રૂપિયા કરિયારે પણ.
ના તમારા પેલા કોન્ટેક્ટ વધારે ને એટલે
હા હા ના એતો પૂછીશું આપડે તમે તમે સાથે જ આવજો. હા તે આઈને તમારે જે તમને યોગ્ય લાગે કે આ માંનું કાપડ લેવું સે આપડે આ કલર લેવો સે. તો ઈ લોકો ભાવતાલ કે હી.
હા એતો બરાબર.
હા એટલે પસ તમારે જ કેવાનું કે ભાઈ કોક હમજીને કો તો અમે એ દબેણ કરી છે થોડું ઘણું.
હા બસ તમે કોન તોય થોડુંક ફરક પડે એમ.
હા એટલે અમે કહીએ હે એમ તો અમે દબણ કરશે કે ભાઈ અમાર હગા વાલા સે. એટલે વ્યવસ્થિત ભાવ લ્યો.
હમ હમ
હા જે ઓસા કરે ઈ આપડાથી તો હાલ તો કેવરાઈ નહીં કે આટલા
ના ઈતો સે તો આપડે હું કોઈ આપણે કે નહીં ને આ રાખવા દોન જ આપવાનું હા.
હા એતો કશું વાંધો ઈતો આપડે ત્યાં આગળ વાત કરીશું કે ભઈ અ સોકરીના ભેટમાં આપવાનું છે હહ ફરક ના પડે ને કીધું ઈ પ્રમાણે આપણે વાત વાતાવરણ કરીશું હા
બરાબર છે ન?
વરઘોડો જગન્નાથ ભગવાનનો હા અરે આપણે બે જણા બે જ એ તો આપવો હોય તો કયો તમારે જે આપવો હોય ઈ.
હમ હમ
ઈ તો કે તમે આવો હેડો ઈતો રાતના વેલા મોડો બનાઈ દેશે.
બરાબર.
હમ તોથી સુટ છે એટલે ઘેર અમારે તો આઈ વસ્તુ ઘેર બનાવાની હોય એટલે ઘેર આપડે બબે કલાક મથ તી એ તો ચાલે.
ઘેર બની જાય એમને?
ઘેર જ બણાવાનું હહ એ તો કોઈ દુખ ના ના ગોડાઉનનો માલ નાખે હે?
હહ હહ
એ અમે ઘેર જ બણાઈ અમારા ગોમડે બાલવા ગોમમાં છે ને. તે હમ તે આગળ જ બનાઈએ છીએ.
હમ અમે ઓમ તો ઈ બાજુના જ છીએ.
હા એ તો બરાબર.
હમ સારું જ
હા સારું તો અહિયાં નજીક થાય અમારે ચાર કિલોમીટર થાય.
હમ પણ હું વર્ષોથી ઈયાં મુંબઈ રહીએ એમ. અને તમારો કોન્ટેક આપ્યો તો ગામવાળાએ એટલે પુસીએ.
હા તે કશો વોધો નહીં તમે કાલ આવજો. હ હુંલા આવી જાય તો મું બે દિવસમાં આઈ જાજો તે શું કે અમારે તું આ કર આમ કે રાત પડે તો વેલા મોડા.